એમ છો?
બસ મજ
બસ હું પણ મજામાં છું, બાકી કી શું ચાલે છે?
કઈ નઈ હવે દેખો ને હોસ્પિટલનો મતલબ કેટલો હમણાં હારા હારા ફેસિલિટીસ આવતા છે, હવે સિવિલ હોસ્પિટલમાં પણ.
હા, એ વાત તો તમે ખરી કીધી પર અહ મારા આજુબાજુ છે ને, અમુક લોકો છે ને, એ લોકો સારવાર માટે સરકારી હોસ્પિટલ અને અહ પ્રાઈવેટ હોસ્પિટલ વચ્ચેની પસંદગી કરવામાં થોડા કન્ફ્યુઝ હોય છે, તો તમને શું લાગે છે? કે બંનેમાં શું તફાવત હોય શકે છે?
મારે એવું લાગે કે ભાઈ જેના પાય મતલબ પરિસ્થિતિ જેવી હોય ને એવા આપડે હોસ્પિટલ ચૂઝ કરશો તો હારા છે, કેમકે હવે સિવિલ હોસ્પિટલમાં બી એ મતલબ વધારે ફેસિલિટીસ આવી ગયેલી છે.
હમ્મ, હમ્મ.
અને પ્રાઇવેટ હોસ્પિટલમાં તો પહેલાથી જ રહે એ ખજગી હોય, તો એમાં બધી સુવિધા ઉપલબ્ધ રહે અને જો સરકારી હોસ્પિટલ રહે એમાં બી હવે જોઓ તમે ડોક્ટર બી હમણાં હારા આવ તા છે. પછી સ્ટાફ ભી બો હા પછી કોય આપડે કોઈ પણ મતલબ ત્રાસ થતું હોય તે બરબર પૂછયે કે ભાઈ તમને શું થતું છે? શું થાય છે પછી એ બરોબર એ જો બ્લોક રેય એમાં કે છે કે ભાઈ તમે આ જાવો અહિયાં રિપોર્ટ તા દેખાડો એ તમને અજુ આગળની સલાહ આપશે.
હમ હ એ તમે. સાચચી વાતકી તે. અ જો એમાં શું હોય છે કે સરકારી હોસ્પિટલમાં છે ને ગરીબ અને જે મધ્યમ વર્ગના લોકો હોય ને એ લોકો મતલબ એના સારવાર માટેની સર એ લોકો માટે સરળ બને છે. સાચું ને અને ઘણી સરકારી હોસ્પિટલમાં છે ને દવાઓ અને તપાસની સુવિધાઓ પણ કેટલી ઓછી કિંમતે થતી હોય છે એટલે એ એ લોકોનું જવાનું ત્યાં વધારે એ લોકો પસંદ કરે છે. પણ મને એવું લાગે છે. કે બંનેના છે ને પોતપોતાના ફાયદાઓ અને મર્યાદાઓ છે ને કે જો સરકારી હોસ્પિટલમાં સારવારનો ખર્ચો ઓછો હોય છે જેમ કે મેં તને કીધું પણ જ્યાં પ્રાાઈવેટ હોસ્પિટલમાં ઘણી વાર વધુ ઝડપથી પણ. આપણને બધી સુવિધાઓ મળી જાય છે આપણો ઈલાજ પણ ફટાફટ થઈ જાય છે જે હા સરકારી હોસ્પિટલમાં નથી થતું કેટલું વાર લાગે છે સરકારી હોસ્પિટલમાં તો.
હા એ તમને યાદ ચુકી હતું કેમ કે સરકારી હોસ્પિટલ જે તમે ખાસગી હોસ્પિટલમાં આપણું ઈલાજ એ મિનિમમ આની મેક્સિમમ કેવાની હો તો મિનિમમ એક દિવસમાં આની જો મોટું ઓપરેશન યા કઈ. થશે. તો એક એક યા બે દિવસમાં થશે. પણ આ સિવિલમાં જો તમે એ જો નોર્મલ બી હોય તો. બે ત્રણ દિવસ આપણે જવું પડે. અને ઓપરેશન જે થઈ ગયા તો પછી આપડ પંદર યા વીસ દિવસનું. એડમિટ થવું પડ્યા સિવિલ હોસ્પિટ હોપિટલમાં
હમ તો આ વાત તો તારી બરાબર છે મતલબ હેલો.
હા હા બોલો આવજ આવતું છે.
ઘણી વાત એ જોયું હશે તમે કે દર્દીઓની સંખ્યા કેટલીક ત્યાં લાંબી મતલબ વધી જાય છે. આ પણ એક મોટી સમસ્યા છે હા બધા એ પણ એક મોટી સમસ્યા છે. ને અને ડોક્ટરોને અને સ્ટાફને પણ કામ કરવામાં અ વધારે પ્રોબ્લમ થઈ જાય એના કારણે.
હા એમને બહુ વધારે લોડ ભી આવી જાય. એ પછી એ કંટાળી જાય એ પછી... કોઈ કોઈ એકાદ વાર તો જોવ પછી ગુસ્સો કરવા લાગી જાય... કેમ કે આ જો દર્દીઓ હ... એ બહુ મતલબ વાતો વધારે કરે સિવિલ હોસ્પિટલમાં. કોઈને કોઈને સગાવાળા મળી... પછી એ કોઈ ઓળખાણ વાળા મળી જાય તો પછી આ જોર જોર માં વાતો કરવા લાગી એમાં એ ડોક્ટર બી ડિસ્ટર્બ થાય પછી એ જો સ્ટાફ રે એ બી ડિસ્ટર્બ
હા હા ગુસ્સો કરવા લાગે ત્યારે આપડે શું કહી છે કે સરકારી હોસ્પિટલમાં જવાબ બરોબર નથી મળતા પણને જવાબ બરોબર તો મળે છે પણ આપણેે એમને આપણી ફરજ ત્યાં બરોબર નથી નિભાવતા. ત્યાં એટલા લોકો આવેલા હોય છે ઇવન ડોક તર પણ તો ફસ્ટ્રેશન થાય ને કે આટલું બધું એ લોકો કામ કરે છે એ પણ તો કંટાળી જાય ને ચીડચીડાડમાં પછી એ લોકો પણ આપણને ઊંધા જવાબ આપી દે છે. તો એ એ અલગ હા એ બી જી વાત કેવાય એમાં પર તમે જોયુ હશે આ આની મુકાબલે અગર- તમે પ્રાાઈવેટ હોસ્પિટલમાં જો તો ત્યાં છે ને ફટાફટ સારવાર આપણને મળવા લાગી જાય છે. કારણ કે છે ને હા આધુનિક સાધનો હોય ને ત્યાં અને આરામદાયક રૂમ પણ ત્યાં મળી જાય અને અ ત્યાં એટલો બધો સ્ટાફ હોય છે. એની સુવિધાઓ હોય છે કે ત્યાં સારી રીતે આપણું ટ્રીટમેન્ટ થઈ જાય છે. એમ
એજ અને જો ખાનગી હોસ્પિટલ હોય એમાં કોઈને વાત મતલબ વધારે વાત કરવા જ નહી દેતા હોય જો કોઈ વાત કરતો હોય તો એને ગાળ આવે અને એને બહાર લઈ જાય કે ભાઈ તમે અહં વાત ની કરતા અહીંયા જો મરીજ હોય એને તકલીફ થતી છે.
હા
સિવિલ હોસ્પિટલમાં એવું નથી. એવું વાત કરતા હોય તો એક ગાર્ડ ને બી બોલાવે તો એ ગાર્ડ કેય કે ભાઈ એ કોઈ સગા વાળા છે એ વાત કરતા હોય તો કરવા દે.
હા હા હા એ તો છે પરંતુમ ક્યા કેટલા સારવારનો ખર્ચો પણ કેટલો વધારે વધી જાય ને તો એ થોડી પ્રોબ્લેમ પણ થઈ જાય છે પણ તું એ જોયું હશે કે શું કહીને ગંભીર બીમારીઓનો ખર્ચો પણ કેટલો પૈસામાં કેટલો અ વધારે હોય છે તો એ લોકો શું વિચાર કરે કે આપણે પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરાવવું મતલબ થોડુંક પૈસાની કટોતી પણ એ લોકોને લાગે ને. તે લોકો નહીં કરાવે. પણ ત્યાં કરાવે તો એમનું સારવાર પણ ઝડપથી ખઈ શકે.
હા પણ એમની પરિસ્થિતિ જ એવી હોય કે આ ખાસગી હોસ્પિટલમાં બી નહી જઈ શકે અને સિવિ સિવિલ હોસ્પિટલમાં જાય પણ એમનો ત બી મતલબ એટલા પૈસા ભરી નહી શકે કે ભાઈ એક જ એમાં સારવાર
તો સરકારી હોસ્પિટલમાં પણ મતલબ અનુભવી ડોક્ટરો તો મળતા જ હશે ને.
હા હા તેજ હવે તો બધા જ જગ્યા હવે જાઓ તમે સરકારી હોસ્પિટલમાં બી મતલબ મોસ્ટ ઓફ અનુભવી ડોક્ટર હાયર થતા છે કેમકે હવે સરકારી હોસ્પિટલમાં સરકાર બહ બારી કોઈને ધ્યાન આપતી છે કે ભાઈ આગળ જેને જો તમે એ ખાસગી હોસ્પિટલમાં કોઈ કોઈ વાર જો બિલ વધારે આવે તો પેશન્ટ બહ ગભરાઈ જાય કે ભાઈ મારે હવે સરકારી હોસ્પિટલમાં જ જવું છે એવું એવા તો થયોતા જ છે અને સરકારી હોસ્પિટલમાં શું છે કે ભાઈ તમે લિમિટમાં જ બિલ મળે અને વધારે ખર્ચ ન રહે એટલે
હમ્મ હમ્મ હ અને તું તમે ખર્ચની વાત કરો છો તો મને એક એ છે ને આયુષમાન કાર્ડ કે છે તો એનાથી પણ ભારત જે આ જે યોજના કાઢી છે એ પણ લોકોને કેટલી મદદ કરે છે નહી.
હા એ તો છે આયુષ્ય હવે જો. નાના થી મોટાથી બધા જ ફેમિલી માં બધા જ ને આયુષ્યમાન કાર્ડ મળતા. અને એવો નહી કે ભાઈ તમારા ફેમિલીમાં કોઈ ન બી આયુષ્યમાન કાર્ડ હશે એના આધાર પર પણ તમારે ફેમિલીમાં કોઈનું મોટું ઓપરેશન થતું હોય એમાં ડિફરન્સ થઈ જાય કે ભાઈ એ એના જ ફેમિલીમાં છે એના કાર્ડ પર એનું ઓપરેશન થઈ જાય.
હા હા આ વાત સાચી કીધી આમાં છે ને આરોગ્ય યોજનાઓમાં પણ અ આરોગ્ય યોજનાઓ ના કારણે પણ છે ને અ ઘણા લોકોને સારવારમાં આર્થિક રાહત મળે છે ને આયુષ્યમાન કાર્ડના કારણે એટલે કેટલીક પ્રાઇવેટ હોસ્પિ પીટલ માં પણ તેનો લાભ મળે છે હવે તો.
હા એ તમે હાચુ જ કીધું. પ્રાાઈવેટ હોસ્પિટલમાં છે પા છીઆ ખગી હોસ્પિટલમાં છે ખાસગી હોસ્પિટલમાં છે અને આ સિવિલ હોસ્પિટલમાં છે. તે બધા જ જગ્યા પર એ એનો લાભ મળતો છે. કોઈ કોઈ વરતે જે લેપ ઋત્યુ હોય એમાં બી લગભગ આ એનો લાભ મળે છે.
હા. મતલબ એ મતલબ હ મને ખબર નહી પણ મને આમ લાગે કે સરકારી અને પ્રાઈવેટ બંને હોસ્પિટલનું સમાજમાં અ પોતાનું મહત્વ તો હશે જ ને. કે સરકારી હોસ્પિટલ હા સામાન્ય લોક લોકો માટે ખૂબ ઉપયોગી છે. અને એની બાજુમાં જોઈએ તો પ્રાઇવેટ હોસ્પિટલ ઝડપથી અને વધારાની સુવિધાઓ માટે જાણીતા હોય છે. તો હા. તો દર્દીને સારી અને સમયસર સારવાર મળે એ એ સૌથી થી મોટું મહત્વનું છે હોસ્પિટલ ઇમ્પોર્ટન્ટ નથી ક્યાં આપણને સારી સારવાર મળે છે ઝડપથી એ મહત્વનું છે નહી.
હ, એ તો તમે સાચું જ કીધું આપણે હોસ્પિટલ થી કઈ લેનો જે આપણે તો બસ આપડ જો રિલેટિવ છે. યા પછી મરીજ છે એને સારું કરવાનું છે. પછી ખાસગી હોસ્પિટલ હોય યા સરકારી હોસ્પિટલ હોય. કેમ કે ડોકર. નું કામ જ એ, હોય કે એ મરીજને સારું કરે બીજું કઈ નહી.
હા એટલે જો આપણા ઘરમાં કોઈ આ થઈ જાય ઈમરજન્સીની પરિસ્થિતિ ઉભી થઈ જાય તો આપણે છે. આમ નહી જોવાનું કઈ હોસ્પિટલ જે નજીદીકમાં જે હોસ્પિટલ ઝડપથી મળતું હોય ત્યાં આરોગ્ય સારવાર આપણને મળી શકે ત્યાં તુરંત પ. પછી જવાનું અને સમયસર સારવાર કરાવી દેવાની એમ ઇમ્પોર્ટન્ટ છે.
એ, સાચું કીધું તમે કોઈક વાર જો તમે કોઈ પેશન્ટને ખાસગી. હોસ્પિટલ ન ઈલાજ જે ટ્રીટમેન્ટ થાય, એના પર ફરક નહી, પડે પણ એને સિવિલ હોસ્પિટલના ટ્રીટમેન્ટમાં ફરક પડી જાય એવું થત.
હમ હમ. હા, તો એ તો એ જ છે. ને કે હોસ્પિટલ કોઈ પણ હોય મતલબ જે પેશન્ટ છે. ને એના સ્વાસ્થ્ય અને આ જે એમની બીમારી છે. એનો સારવારનો પ્રથમ પ્રાથમિકતા જ્યાં મળે એ ઇમ્પોર્ટન્ટ છે. હ. તો તારી આજે તો તમારી જોડે આના વિશે વાત કરીને મને પણ. ઘણું, બધું જાણવા મળ્યું સરકારી હોસ્પિટલના વિશે અને આ પ્રાાઈવેટ હોસ્પિટલના વિશે.
હા, મને પણ કોઈ કોઈ વાર વાત નહી ખબર પડી હતી, એ તમને મને બરબર સમજાવી દીધી.
હમ, મને પણ તમે ઘણું બધું બતાવ્યું આના વિશે તો.
એ, નહી ચાલો પછી, વાત કરીએ આપડે.